ના.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં છે. તમે કેમ છો? હલો.
હા બોલો અવાજ આવતું છે?
અ હા આવે છે અવાજ અ આજે આપ આપણે છે ને બાળકોનું જો ભણતર હવે આજકાલનું એજ્યુકેશન સિસ્ટમ કેટલું બદલાઈ ગયું છે એના વિશે વાત કરીશું. તો આજે અ જો અ બાળ લોકો છે પહેલા આપણે પણ ભણતા હતા. તો આપણે આપણું જોયું હશે ને આપણા પણ જે માતા પિતા તા છે. એ લોકોને ભણતર કર્યું એ સમયે અને આજના સમયે ભણતરમાં કેટલો બદલાવ આવી ગયો છે. હવે તો હવે તો ભણતર છે એક અ એક એવું કેહેવાય ને એક બિઝનેસ સિસ્ટમ થઈ ગયો છે. એક વય પાર થઈ ગયો છે એવું થઈ ગયું છે. પહેલાના સમયમાં આપણે એક જ બેગ, પુસ્તક એનાથી અ બે ભાઈ બહેન કેટલી સારી રીતે સારો અ જ્ઞાન મેળવી લેતા હતા પણ હવે તો જો એક બુક્સ ને કેટલી બધી મેહગી કેટલી મોંઘી થઈ ગઈ છે. એક સેમસ્ટ સેમેસ્ટર ચેન્જ થાય એટલે બુક્સ પણ બદલી નાખે છે. અને એનો પણ કેટલો ભાર પુસ્તકોનો પણ કેટલો વધારે અમ ભાવ કેટલો વધારે ભાવ થઈ ગયો છે. તો એ આજકલ એ બજેટ ઉપર કે ટ્રીપ બી બો પ્રભાવ પડે છે અને પહેલાના સમયમાં ભણતર અને આજના સમયમાં ભણતરમાં બો જ અંતર આવી ગયો છે.
હમમ આ તો તમને હાચું કીધું જો પેલાના સમયમાં જો મતલબ અગર એક ફેમિલીમાં બધા જો પોતે જ સાથ જતો હોય તો એમાં જો ત્રણ બે ત્રણ લોકો એક જ બુકમાં સ અભ્યાસ કરી લેતા હતા. ભણી લેતા હતા. અને જો હમણાં નું એવું થઈ ગયેલું છે કે એક જ ઘરના અગર બે છોકરાય એક જ ક્લાસમાં હશે તો બેહુ ના બુક્સ પણ અલગ હશે. અને ચોપડા પણ અલગ હશે. અને એવા રહે જો એમની એજ કેટલી નાનલી હોય અને એ- એ નાલી એજ ના એજમાં પણ કેટલું વધારે એ એમને ઊંચકું પડે. એ અને એ તો એ અને- ફીસ કે ફીસ પણ બહ વધારે થઈ ગયેલી છે એવું નથી કે ભાઈ જો ફીસ છે તો છોકરો, ભની લે પણ ફીસ ભી બહ વધારે થઈ ગયેલી છે જો જે કોઈ છોકરા ના માતા પિતા જો એકદમ ગરીબ પરિસ્થિતિ હોય એ બહ કષ્ટ કરીને એમ છોકરાઓને બનાવે છે હવે તો.
બિલકુલ સાચી કહો છો તમે. અને એની સાથે સાથે જેમ તમે કીધું ફીસ વધારે થઈ ગઈ છે એવી જ રીતે સ્કૂલ ના બધા નિયમો પણ કેટલા બધા થઈ ગયા છે કે અ એક જ પેલા એક જ યુનિફોર્મમાં આખું વર્ષ નીકળી જતું હતું ભલે એક થી બે યુનિફોર્મ લઈ લો, બે યુનિફોર્મમાં આખું વરસ નીકળી જતું હતું, પણ હવે આજના બાળકોમાં જોઈએ તો ત્રણ જાતની તો યુનિફોર્મ હોય છે હાઉસ યુનિફોર્મ. પછી, ડેય સેટર્ડે યુનિફોર્મ પછી જે રેગ્યુલર યુનિફોર્મ હોય. એ, અને બધી જ યુનિફોર્મ ના બે બે જોડી આપણે રાખીએ છીએ. તો કેટલા બધા તો સ્કૂલના કપડા જ હોઈ જાય છે તો એમાં જ પણ કેટલું બધું અ ખર્ચો થઈ જાય છે પછી સ્કૂલની પણ આ એક પોલિસી હોય છે કે એમની જે અ બુક્સ હોય છે એ બુક્સ પછી કપડા. પછી બેગ અને બધી પુસ્તકો એ બધી એમને જ્યાં રેકમેન્ડ કરેલા અ જે સ્ટેશનરી હોય છે ત્યાંથી જ લેવાનું કારણ કે એમનું ત્યાં પણ કમિશન હોય છે. તો આ કમિશન ના ચક્કરમાં. માતા પિતાના બજેટ ઉપર એટલો પ્રભાવ પડે છે. કે એ બે છોકરાઓને સારા સ્કૂલમાં. પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવે તો એ આજના જમાનામાં બહુ જ અ મોટી વાત સાબિત થાય છે.
હમ આ તો તમને સાચું કીધું કેમ કે જો, પેલા જો પેલા તો મતલબ સ્કૂલમાં જતા હોય તો એવું નહી હતું કે ભાઈ તમે આજ યુનિફોર્મ પહેરો. અને આજ બેગ લાવો આજ બુક લાવશો તો જ તમને ક્લાસમાં બેસવા બેસવા મળશે. પણ હવે એવું થઈ ગયેલું છે જો અગર ફીસ પણ અગર કોઈ છોકરાની લેટ થાય ને તો એ છોકરાને પછી બીજા દિવસ કઈ હતી કે, તમે કાલથી ફીસ આપશો તો જ ક્લાસમાં બેસવા દે મળશે નહી તો પછી તમને તમારા મમ્મી પપ્પા એમ કેહેશો, કે કાલથી આવવા સ્કૂલે મોકલતા નથી, પણ એવો હવે થઈ ગયેલો છે અને મતલબ જેટલી આપણેે ફીઝ ભરશો ને એટલું જ હવે શિક્ષણ મળતું છે આવો જ થઈ ગયે છે હવે તો.
બિલકુલ સાચી કહો છો. અને એના સાથે સાથે સ્કૂલમાં હવે જો એકક્સ્ટ્રા એક્ટિવિટી કરાવે છે. પહેલા પણ ખેલ કૂદ અને બધાને. અ એક ભ ભણતરનો એક ભાગ માનતા હતા.. પણ પહેલા એના ના એના નામ પર આટલો ખર્ચો નહતો થતો. અ એ મતલબ હા ઠીક છે એજ્યુકેશન નું એક પાર્ટ જ અંદર શમેલ હતો. પેલા પણ ટુર્નામેન્ટ થતા હતા પહેલા પણ સાંસ્કૃતિક પ્રોગ્રામો થતા હતા બધું થતું હતું, પણ એનું કોઈ અલગથી કોઈ એવું અ અલગ થી એના એના ઉપર કોઈ પૈસાની એવી કઈ એ ના નાખવામાં નતી આવતી પણ હવે તો જો. હવે એકસ્ટ્રા એક્ટિવિટીના નામ ઉપર એક એક્સ્ટ્રા ફીસ લેવામાં આવે છે. કોઈ પણ પ્રોગ્રામ હોય કોઈ પણ સા પ્રાકૃતિક પ્રોગ્રામ હોય ને તો પણ એનો બધો ખર્ચો માતા પિતાથી પેરેન્ટ્સથી લેવામાં આવે છે. તો સ્કૂલના આજનું જે ભણતર છે એ ભણતરમાં. એ બધી જ વ્યવસ્થા જે હવે એક્સ્ટ્રામાં આપે છે એની બધું એનો બધો સ્કૂલની ફીસ. હ થી પણ અલગ એનો ચાર્જ લેવામાં આવે છે. તો આ પ્રકારથી આ એક ભણતર છે એક બિઝનેસ જ થઈ ગયું છે.
હમ આા તો તમને હાચુ કીધું કેમ કે આ બળતણ ઓછું થઈ ગયું છે અને બીસને જ વધારે થઈ ગયલ છે, કેમ કે જો કોઈ પણ સ્ટેન્ડર્ડ મા ન છોકરા ને. અગર કોઈ સ્પોર્ટમાં પાર્ટિસિપેટ કરવું હોય. તો એને પહેલી ફીસ ભર ભરવ પડે છે હવે, પેલા એવું નહી હતું પહેલા ખાલી રજીિસ્ટ્રેશન કરવાનું હતું કે ભાઈ તમાર નામ નોંધઈ દો અને આ દિવસે તમે પાર્ટિસિપેટ કરી શકો છો અને હવે એવું નથી જો તમે નામ નોંધવો પછી ફીસ પે કરો, પછી તમને જો કઈ સ્પોર્ટનો ડ્રેસ હશે એ તમને પોતે જ લેવું પડે. પણ પેલા નની હતું કે ભાઈ તમે સ્કૂલ તરફ થી બી કઈ કોઈ કોઈ વાર મળતો હતો પેલા. પણ હવે બધું જ મતલબ પોતે જ કરવાનું છે અને એ બી આટલું મોંઘું થઈ ગયેલું છે કે માતા પિતા એ બહ હેરાન થઈ જાય છે એમાં.
બિલકુલ. અને એના સાથે સાથે જે એજ્યુકેશન જે નો જો ભાર છે એ પણ બહુ જ થઈ ગયું છે કારણ કે કોમ્પિટિશન બહુ જ વધી ગયો છે આપણે યુટ્યુબ બધા. એના એવા બધા ચેનલ્સનો ઉપયોગ કરીને. અને ભણતરમાં બધા લોકો એનો ઉપયોગ કરે છે તો, હવે માતા પિતાની પણ એવી આકાંક્ષાઓ થઈ રઈ છે કે ના અમારા છોકરાને પણ નેવથી, એટલા નેવ ઉપર જ ટકા આવવા જોઈએ તો હવે આ મતલબ પર્સન્ટેજને વધારે મહત્વ આપે છે એનાથી વાસ્તવિક જ્ઞાન કેટલું મેળવે છે. એના ઉપ એટલું નહી પણ કેટલા પર્સેન્ટેજ બધાના મતલબ બધા કારણ કે બધા યુ ટુ બને એ ક્લાસીસ આવે છે ઓનલાઈન આપણે એને પણ જોઈને. અ બધાને જે સામાન્ય બાબતો છે એનું જ્ઞાન તો હવે આજકાલ બધાને જ હોય જ છે. તો એના લીધે કોમ્પિટિશન પણ વધી ગયું છે અને ભણતરમાં પણ લોકો અ એવી બધાની આશાઓ જ થઈ ગઈ છે કે ના નેવું ટકા અને એવા જ ટ આવવા જોઈએ, તો જ એ સારા ટકા કહેવાય નહી તો એ સારા ન કહેવાય તો એ પણ એક ભણતર ઉપર એક વિશેષ મતલબ એક એ બર્ડન ટાઈપ થઈ ગયું છે વિદ્યાર્થી ઉપર વધારે.
હમ એ તો તમને હજચું કીધું. પણ તમે જો એમાંના છોકરાઓને એવું લાગવા લાગી જાય કે ભાઈ જો. આપણેે મતલબ એ નેવું ટકા તો કોઈ કોઈર કોઈ છોકરાને મતલબ બો અઘરું થઈ જાય કેમ કે જો કોમ્પિટિશન બો વધારે છે પણ એના જો સિત્તેર આવી જાય અ પછી એસી આવી જાય તો પણ માન માતા પિતા ને એવું લાગે કે ભાઈ મારા છોકરાના ટકા કમ ઓછા છે. પણ એ એને એવું ની લાગતું કે ભાઈ મારા છોકરાને એ ક્યરુ ચલો પાસ તો થઈ ગયું પણ જો એ એમને કેય કે ભાઈ તને નેવુ ટકા આવવા જોઈએ બીજા કઈ બીજું કઈ ચાલશે નથી પછી છોકરાને એવું લાગે ભાઈ મેં એટલું સ્ટડી કરીને પણ મારે ઓછા પર્સેન્ટેજ આવતા છે પછી મારું કઈ તો પણ ચૂકતું છે પણ એવું નય કે જેટલા માતા પિતા એમને દબાવમાં મૂકે એ એમના એટલા ઓછા ટકા આવતા રે પછી
બિલકુલ. કોઈના કોઈ પણ બાળકની બીજા બાળક સાથે તુલના ન કરવી જોઈએ કારણ કે શું શીખે છે? અ આમા આ ટકા તો જો હવે દસમીનું જે માર્કશીટ હોય છે, એ પહેલા બો જ ઇમ્પોર્ટન્ટ હતું. હા, છે આજે પણ છે પણ તો પણ એક ખાલી એક, એક એક મતલબ એક માર્કશીટ પ્ર પ્રમાણે જ લેવું જોઈએ. એને જીવનમાં આપણે એનો ઉપયોગ જયારે સારી રીતે કરીએ, તો એ આપણે સારી અ એ કહેવાય કે આપણે ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, તો અ એવું જરૂરી નથી. કે જેના એસી, નેવું ટકા આવે એ જ આપણે બધી વસ્તુઓમાં હોશિયાર છે અને જેના સાહીઠ સિત્તેર ટકા આવે. એ જીવનમાં કાઈ નથી કરી શકતો. પણ એ તો સમય અને પરિસ્થિતિ પર આધારિત હોય છે કે અ એ શું મતલબ મેળવી શકે છે. તો અ આવો બર્ડન નય આપવો જોઈએ. આ ભણતર એટલે જ તો કહુ છું, કે એજ્યુકેશન સિસ્ટમ એટલો બદલાઈ ગયો છે કે જેમાં એક વ્યાપાર તરીકે ક એનો એનો એનો રૂપ લઈ લીધો છે કે જેમાં- આપણે આટલા બધા પૈસા અ નાખવા કરતા પણ આપણને અ સારો અ એવો રિટર્ન મળતો નથી કારણ કે બાળક હવે, એટલું શીખતું નથી જેટલું એ આપ આપણે એના પર ઇન્વેસ્ટ કરીએ છીએ. કોઈ સારી સ્કીલ્સ ડેવલપ કરવા માટે એ પોતે અગર ઇન્ટરેસ્ટ હોય. તો જ એ કરી શકે છે. બાકી સ્કૂલના તરફથી તો ખાલી એને અ એક જે એક રોલની એક મતલબ એક ફોર્માલિટી પૂરી કરવાની હોય છે. એવી રીતે જ થાય છે.
બસ. એ તો તમને હાચું કીધું કેમ કે જો અગર એ છો છોકરાના માઈન્ડમાં જ જ અગર એવું ફિક્સ હશે કે ભાઈ મેં કોઈ પણ કઈ પણ થવા દો. મેં આ એક્ઝામ ક્રેક કરી નકીશ. તો પછી એના આગળ કેટલા પણ હાર્ડ ક્વેશ્ચન આવ તો એ કરી જ નકી. શકે પણ એક છોકરાને અગર એવું લાગતું છે કે ભાઈ મારાથી એવું થશે નહી. પણ એને માતા પિતા ફોર્સ કરતા છે. કે કઈ પણ થવા જાય, તું આ એકઝામ ક્રેક જ કરજે અને સ્કૂલ વાળા પણ એવા કેય કે ભાઈ તને એકઝામ ક્રેક જ કરવી છે. પછી એ છોકરાથી તો આ થશે જ નય ને કેમ કે એના માઈન્ડમાં બીજું ચાલતું હોય. અને આપણે એને બીજું જ કઈ આપતા હોય, તો એને પછી જો એનું સ્ટડીમાં બી ફોકસ ની થાય અને એની લાઈફમાં બી ફોકસ ની થાય. એવું થઈ જાય પછી એનું
બિલકુલ. ચાલો, તો ફરી વાત કરીશું. જય શ્રી કૃષ્ણ.
ઠીક છે. જય શ્રી કૃષ્ણ.